હલો, જય માતાજી. કેમ છો? કઈ નઈ જો બેઠી તી કામ કરી, આવુત. થઈ ગયા નવરા. તમે?
અમે છું નવા કપડાં ધોઈ નાઇખા હવે કચરા ફલા પોતું એક બાકી છે.
છે. ઓલા ભાણી બા મોટા તો સ્કૂલે ગયા હશે ને?
હા, એ બેન સ્કૂલે ગયા છે. નાના બેન રમતા હતા, તો પેલા હુંઈ ગઈ હતી. ઓલા ને રજા આઇપીને. પછી છોકરાને રજા આપી. પછી હું કઉં આવું કપડાં ધોઈ નાખું.
હા હા, છે.
જે હજી ચોકડીમાં છાંયો હોય, હજી દરવાજા પાહે.
હા હા, પછી તડકો આવી જતો હઈશે.
હા, તડકો આવી જાય.
હમ્મ હમ્મ.
હું ભાઈ ને, અત્યારે નોકરી છે કે?
હા, હું અત્યારે આઠ વાગે જઈને સવાર આવશે, અલા આઠ વાગે જઈ ને હાંજે. ચાર વાગે આવશે.
ચાર વાગે આવશે હને, છે.
હું કેતી હતી તમે તા કેતા હતા, ખબર એક વખત કે તમે કઈક બનાવ્યું હતું.
હા, ઈ ઓલા આપડે સાબુદાણાના વડા નથી આવતા. હા, ઈ બનાય વાત. તા.
તે કેવી રીત.
હા, એ છેને. સાબુદાના વદાને પેલા અલા સાબુદાના પલાળી નાખવાના. પછી પલાળી નાખ. સાબુદાણા
પલાળ દેવાના એમ.
ચાર થી પાંચ કલાક પલાળી દેવાની. પછી ઈ પલળી જાય ને પછી કલાક દોઢ કલાક આમ સુકાય જાય ને
બસ પાછા એને શુંકાવાના એમ
ખાવાનામ કેમ કે આમ છે ને આમ પોચ પોચતા થાયને એવી રીતના ને આમ થોડાક આમ સુકાય જાય ને તો નો વાંધો હોય પછી બટેટ ટા બાફ
તે એમની પંખા નીચે સુકવાના ક્યાં સુકવાના કે આમનું.
પંખા નીચે પંખા નીચે શૂખો ને. તો આમાં સરખું સુકવાય જાય એમ. હા પછી આ પછી છે ને સાબુદાણા એટલે બટેટા બાફી નાખવાના પછી બટેટાનો અ આ બટેટા ને ચુડો કરી નાખવાનો બા હાવ બટેટ ટા બાફીના ને અને કોરા થઈ જાય ને એમ ગરમ ગરમ નહી, હા હા હા. પસી પછી એની અંદર છે ને સિંગનો ભૂકો ને પછી મા લીલા મરચાં અને પછી અમ લસણ તો ન ખાય આદુ આદુને એટલે ફરાળમાં કરવાનું હોય ને એટલે પસી આદુ ને એવું બધું એનો પેસ્ટ બનાવી પછી એવું બધું નાખ ખીને એમાં છે ને લાલ મરચું ની નાખવાનું
લાલ નહી નાખવાનું એમ.
તે એટલે એમ થોડુંક આમ અ લીલાના ન ઓલા મરી પાવડર કે ને. હા તીખા એ તી ખાન ભુંકો નાખ હા હા ઈ તીખા અને ભુંકો નાખવાનો.
આટલું તીખું લાગે એમ.
પછી બધું એમાં બધું મિક્સ અ મિક્સ કરી ને પછી લીબુ ઈ નાખાય લીંબુન ખાટા મીઠા કરવા હોય ને.
હા એટલે વાઘરવાનું ને.
હે ના ઈ બધાને ચૂંધો કરીન અને પછી છે ને હા હ. ચુંદામાં નાખીને પછી ઓલા વડા કેમ આપડે ઓલા કરીએ. થાબડી હા એવી રીતના થાબડી દેવાનું પછી એને તડવાનું, હા. હા હા થી નઈ થઈ જાય હાથ આમ ગોરિંડું કરી ને અને આમ આમ કેમોલા પૂરી કરીએ.
હા હા ઠીક દબાવીને વડા જેવું કર નાખવાનુ.
જેવું કરીને પછી એને તળને પછી ચટણી એમ કે ઘણા ચટણી, સોસમાં ખાય ન તર ઓલી નથી દહીની
હા હા. એટલે બટેટા ને ચૂંદો ને પછી સાબુદાણા ને બધું ભેગું કર નાખવાનું ને, ઠીક પછી આ બધો મસાલો નાખી દેવાનો.
બધું એક ઓ થાળીમાં એ બધો મસાલો કરવાનો. પછી એની અંદર મિક્સ કર નાખવાના
હા હા.
પછી બધું મિક્સ કરીને અને પછ આગોળ કેમ રાઉન્ડ કરીમ ગોળ ભેગું કરીને પછ હાથી એમ થાડી દેવાનું હા ભેગું કરીન હા હા. વડા જેવ ફરાડી માં બહુ મસ્ સ લાગે ફરાળ આપડે હોય ને હ હા હા એમ તાર સરસ લાગે.
માં આવે છે તો ત્યાં કરી જોઈશું.
હા કરી જોજો.
એટલે મેં કીધું તમને તો એક વખત બનાવ્યા હતા એટલે મે કીધું કે પૂછીું બીજું શું બીજું શું બનાવ્યું તું ફરાળમય
બીજું બસ ફરાળ માં કર્યું તું નેને ચેવડો લઈએ એવા તા
છે.
હા એટલે એમાં પછી ઈ બધું કરીએ ને વાર બહ લાગે હતી એમાં.
શી મામ.
હાવાર બહુ લાગે ન તો તો બીજું આપડે કરેાલે પણ એમ કે વાર લાગે.
અને પછી એને આપડે વડા બનાવી એને થોડીક વાર રાખવાના કે પછી ડાયરેક સીધા તળી જ નાખવાના.
ના ના તળી નાખવાના.
ઉપર કઈ લગાવવાનું?
ના ના ઉપર કઈ નઈ લગાવાનું પછી બ્રાઉન કલર ના થાય ને એવી રીતના તળવાનું.
છૂટા ન પડે જ ને એમ?
ના ના ન પડે છૂટા. હા હા.
હા કો નકર તેલમાં તળીયે તો છૂટા ન પડે છે.
ન પડે છૂટા.
. બીજું ફરાળમાં બનાવાય એવું.
. ફરાળમાં ફ ફરાળી પેટીસ ને એવું બધું બનાવે.
ઈ કઈ રીતે ઓલી ફરાળી પેટીસ કે ઈ કેયા તે.
ના ના ફરાળી પેટીસ કે ની.
હ. એમાં કઈ રીતે કરવાનું?
એમાં છે ને એમાં બટેટાના બટેટા માવો કર નાખવાનો.
હા હા.
કેમ આવા બટેટા બાફી ન પછી એની અંદર બધું એમ કે આપડે જે મસાલા એમ કે હળ ઓલો આમ આમ હ હળદર વાળા કરવા હોય તો ઈ નક હળદર નો નાખી તો હાલે પછી એમાં કો મરચાં અને પછી આમ તીખાનું પાવડર ને હા એવું બ નાખ નાખી દેવાનું. હા સંચળ નાખવાનું, મી ઠૂ પછી ખાંડ અને લીંબુ ને એ બધું નાખી નાખી ને માવું બનાઇ નાખવાનું. પછી ઘણા આરા લોટ તમારે આ પછી માવા નો ગોળ રાઉન્ડ કરી ન અને આરા લોટ મા ઓલું
એમ કરી નાખવાનું, પશી તળી નાખવાન.
હા પશી તડી નાખવાનું. પસ કા એના લીલી ચટણી કરે એમ કે કોથંમની ન મરચાં એવું બધું નાખીને એમ. હમ્મ, લીલી ચટણી આરે ખાય ના. ઘણા
બનાવે?
લીલી ચટણી જયમાં સિંહનાથ દા શિંગના દાણા હોય પશી આ મરચાં હોય લીલા. કોથંબરી પછી આ આ બીજું બધું ઓલું ડાળિયા નાખે ઘણા પણ આ તો ફરાળ નું રહ્યો એટલે ડાળયા નો નાખો તા ને એમ.
મીન દાળિયા એમ.
પછી લીંબુ ને ખાંડ ને એવું બધું નાખી ને લીલી ચટણી બનાવી નાખવા. મિક્સર, માં ઘણા મિક્સર માં કરે ઘણા ઓલા માં જ કરે એમ.
તમે એક વખત બનાવીતી ખબર કાક ઓલી દહી ની ઓલી ચટણી.
હા ઈ તો દહી આ તો આપડે ઓલા ઢોસા માનેમ બનાવી ને દહી ની
હા એક વાર તમ બનાઈવી
હા ઈ અ શિંગ નો શિંગ નો ભૂકો, ડાળીયાનો ભૂકો પછી અ તેલ તેલ નાખીને લાલ મરચાને એવું નાખી દેવાનું એમ થટ લાલ મરચા વઘાર કરવાનો, લીમડાનો કરવાનો પછી છાશ નાખવી છાને દઈ નાખ હોય તોદય
ઠી
હા.
એટલે પહી ઓલા દાળિયાનું હું એ શેકવાનું કેમ ઓ દહી માં જ નાખી દેવા ઠીક ભૂકો કરીને પછી આ વઘાર કરીને પછી- તે આ યાદ છે આપડે મિક્સ ચોલ બનાવી હોું ન નાખી દેવાનુ
હા એમ ઈ નાખી દેવાનું
હા. પછી ઘણા દહી ન નાખે હે હા ખારી સિંગાતું હોય ખારી મોલી સિગ નહી ખારી
ઠીક ખારીસિંગ બતી ને ખારીસિંગ દાળીયા ને
હા, એનો ફૂકો કરીનેને હા ખાંડ ને મીઠ... છ અને દહી ઘણા દહી માં એ વઘારે ઘણા છાસ માં વઘારે એમ આપડા ઢોસાની નાની. નીકળ ને કૃત્ય હારું લાગશે.
એવી રીતે તે કરવાની
છે હમ કયો બીજું
બસ કાઈની મેં કીધું પૂસીચોઉ
હા એમ એવી રીતના કરવાનું હા હું કેયો બીજો કઈ નહી જો હું રસોઈની તો વારશે કે તમારે
હા હવ રસોઈ ર એટલે હવે શાક તો સવારે પપ્પા થઈને ટિફિન લઈને તો હાર વાર કરી નાને ખુંતું હવે એક રોટલી એક બાકી છે તો પાંચ રોટલી કરવી હોય તો ત્રીસ આવે કે નહી એટલે મોડી જ કરવું એમ ઓલી પસે અત્યારે શ કરીને
હા ઠરી જાય પછી કઈ હારી ન લાગે એમ હા એમ હા એમ પછી હારી એ ન લાગે એવું થાય
તો ગરમ હોય તોમહ ફાવિન
હા એમ હા ગરમ ગરમજ મજા આવે
હા એમ ક દૂધ કઈ સારું રે નને એ ઉનાળો શેટલે
હા એ
નકરતો રાત નું દૂધ હોય ને હવાર માં રાખવું તો એને છે ને ઓલું ચા દૂધ કાદૂમાંલું તો બહ સાચો તો ન પર્ તો કપચેટલું પીવે તે ઓલામાં નાખી દઉ. બોન વિટાદરના પીડાવીને મોકલી દઉ હ ગરમ
કિશન માં તો આવવાનું હોય છે ને
વેકેશન માત્ર એવું છે.
હા, ભલે ને અઠવાડિયું દસ. દી આવું તો હોય હાલે એમ કે ઓલા નું વેકેશન. થઇ જાય એમ હા.
સલા જોને, આ નાની બેન ને પહેરાવ્યા હતા ત કાલે કે ઓલા જાનવી બા આવ્યા કે સરસ કપડા. મેં કીધું એમને મામી લાવ્યા હતા.
હા હા છે હા! થઈ ને ને હવે તો કેટલા પાચ- છ મહિના ને થઈ ગયા આટલા?
હા તમે કે દોના પહેરાની. ને તો થશે નહીં, અને પેડા પેડા ટૂંકા થઈ જશે. તો મેં કીધું ભલે મેં કીધું લઈ દીધા છે કે ભલે. બહાર નું છે પણ ઘરમાં તો પહેરવુંને?
હા એમ, હા એ વાત હાચી.
હાલે કામ ન આવે ને ખોટા ટૂંકા થાય ને કરતા લઈ ઘરમાં.
હા એમ હા એમ પેહેરાવી નાખીએ તો એમ. બસ ખોટા ખોટા ઓલા થાય નેને બસ બીજાને બીજા. ના એના વધ વા
હા, એ કોક મે તે વે તો કોક ફ્યુરન પહેરીને ફાટી છે એ રોચે ઈ અને ઓલું ફ્રોક નો તો બે ફ્રોક લી તા હતા ખબર ગુલાબી એ ને એક બીજું તો ગુલાબી તો હજી છે જ, હા રામા જેવું સે ને. હા એ ફોટો નહતો મોકલો એક વખત ઈ બી બે એતો પહેરાવે દો સૂકો પડ્યા પડ્યા ટૂંકા થઈ જશે, ઓલું ગુલાબી તો હજી હાલે વરસ દિવસ સુધી થાય ને, એવડું સે.
હા, હા, ઠીક હા ત્યાં
એ પછી પહેરાવું તોય હાલે હું. આ બે તો હાઉ ટૂંકા થઈ
હા, એમ હા.
તું લાગતા તા પહેરાવ્યું તો.
હા.
તો એ કે એ કોણ લાવ્યું? એ કે આટી, મેં કીધું કે એની મામી એ લઈ દીધા હતા એમ.
કે આપણ હા જીન કોળાના
હા એ અને આમ ઓલા નથી કડક નથી સોફ્ટ સે ને એટલે હાલે આમ અત્યારે પહેરાવામાં એતે હા એમ.
હા. બોલો બીજું?
બસ કાય નહીં તમે ક્યો?
નો જો નવરા છે. રસોઈમાં તો એવું સે કે અહ આમ નજીકસ શાક નું કઈ નક-નક્કી નથી હજુ. હા આજે કઈ કોઈ મમ્મીજી ને વાર હોય આમ તું તમામ જે નવરા તોકી રહેશે હમ્મ હા એમ.
હમ્મ, હમ્મ.
હજી નક્કી નથી શું બનાવવું એમ.
હમ્મ અમાર તું થઇ ગયું ટિફિન ને આર વાર
હા, ઓલું હા તમારે તો પસી એકલા એકલા રિયા યાર લઈ ફેકીય ચે હરારી થઈ જાય એમ પસી નાના રીયા ભાણી બા રે નો રે
તો એમે બાર બી લખાવાતોય નથી અત્યારે
હા હા એમ કેશે કે લ ઓલા દક્ષા દીદી એમ કેતા ઓલી કે હમણાં થી કે હજી આયવું નથી કે બાટલો કોઈ એટલે હું આટલે હમ કો નહી લખા
કાઢીશ
દાંત કાઢે સે એમ કે મામીયાર વાત કરેશ એ એ
હા જય માતાજી